હ, કેમ છો મજામાં.
હા, મજામાં તમે કેમ છો.
હા, બસ હું પણ એકદમ મજામાં. તબિયત ને પાણી બધું સારું છે ને.
હા-હા, બધું બરાબર છે તમારે કેમ છે.
હા, બસ મારે પણ સારી છે. આ તો વિચાર આવ્યો કે ઘણા અ ઘણા વર્ષો થઈ ગયા નહી, કો કોરોના મહામારીને બે હજાર બે હજાર એકવીસ માં ફેલાયો તો, બે હાજર વીસ માં ફેલાયો હતો.
હા. એ તો સાચી વાત કીધી તમે.
હા. કોરોના મહામારી એ સમગ્ર વિશ્વ માટે એક એવી ઘટના હતી જેને માનવના જીવનને સંપૂર્ણપણે આમ બદલી નાખ્યું હતું. આ મહામારી માત્ર એક રોગ નો રોગ નથી, પરંતુ સમગ્ર વિશ્ શ્વ માટે એક મોટી પરીક્ષા હતી. અને આ સમય દરમિયાન છે ને લાખો લોકોએ પોતાના સ્વજમ સ્વજનોને ગુમાવ્યા છે. અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા. અને સમગ્ર વિશ્વનું જનજીવન લાંબા સમય સુધી પ્રભાવિત થયું.
હા, હા. એ તો તમે સાચી વાત કીધી. અને કેવું કે કેટલીક ઘટનાઓ માત્ર ઈતિહાસ નથી બનતી, પરંતુ આખી ખી દુનિયાને નવી દિશા અને નવો પાઠ શીખવી જાય છે. કોરોના મહામારી એવી જ એક ઘટના હતી. વર્ષ બે હજાર ઓગણીસ માં અંતમાં સ શરૂ થયેલી કોરોના મહામારી, એ સમગ્ર વિશ્વને હચમાં અહ હચમચાવી દીધું તું. એક નાનો વાયરસ, સમગ્ર વિશ્વના કરોડો લોકોના જીવનને અસર કરશે એવી આપણે કલ્પના પન કોઈ દિવસ નહોતી કરી. પણ આ મહામારીના કારણે લાખો લોકો બીમાર પડ્યા. ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. અને કરોડો લોકોની રોજગારી અહ પર પણ ઘણી અસર થઈ તી. અને સમગ્ર વિશ્ ઓમ જે અર્થવ્યવસ્થા છે, એ પણ હચમચી ગઈ તી.
હા. આ કોરોના એક ચેપી વાયરસજન્ય રોગ છે. આ વાયરસનું વૈજ્ઞાનિક નામ કોવિડ નાઇન્ટી જેમ કીધું. આ રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાતો હતો. અને શરૂઆતમાં ઘણા લોકોને આ રોગ વિશે પૂરતી માહિતી નહોતી. તેથી લોકોમાં અહ લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ ખુબ સર્જાઈ ગયું તું. અને કોરો જેમ તમે કીધું કે કોરોના વાયરસની શરૂઆત બે હજાર ઓગણીસના અંતમાં ચીનના વુહાન શહેરમાં થઈ. એવું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ થોડા જ મહિનાઓમાં છે ને, આ વાયરસ દુનિયાના લગભગ દરેક દેશમાં ફેલાઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી. ત્યારથી દરેક દેશે પોતાના નાગરિકોને છે ને સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલા લીધા. અને ભારત પણ આ મહામારીથી અહ અછૂત રહ્યું ન હતું. લાખો લોકો આ રોગથી છે ને સંક્રમિત થઈ ગયા. હોસ્પિટલ પર ભારે ભારે ભાર વધી ગયો. ડોક્ટર, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દિવસ રાત છે ને, લોકોની સેવામાં અહ સેવામાં લાગી ગયા. કોરોનાના કેટલાક મુખ્ય લક્ષણો છે, એમાં છે ને શું એમાં શું થાય, કે તાવ આવે, ઉધરસ, ગળામાં દુખ દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો થા થાક, સ્વાદ અને સુગંધ-સુગંધ ન આવી. એ એવા બધા લક્ષણો જોવા મળતા હતા. એ તો તમને ખબર જ હશે.
થાય એ તો તમે સાચી વાત કીધી. અને મહામારીનો તો વિશ્વ પર પણ ઘણો પ્ર પ્રભાવ પડ્યો તો, કે આરોગ્ય ક્ષેત્રમાં ઘણો પ્રભાવ પડ્યો. કે હોસ્પ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ તી ડોક્ટર, નર્સ અને આરોગ્ય કર્મચારીઓએ દિવસ રાત એમને સેવા આપી હતી અને એટલી બધી દર્દીઓથી ભરાઈ ગઈ તી કે લોકોને એક બેડ પણ નતા મળતા. સાથે સાથે અર્થવ્યવસ્થા પર પણ એટલો જ પ્રભાવ પડ્યો હતો કે ઘણા ઉદ્યોગો હતા એ બંધ થઈ ગયા હતા વેપાર અટક્યો હતો અને લાખો લોકોની નોકરી પર પણ ઘરી અસર થઈ તી.
હલો
હા હા એટલે આ વાયરસ મુખ જ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિ ને ઉધરસ ઉધરસ, છીંક અથવા નજીકના સંપર્ક દ્વારા ફેલાતો હતો. તેથી ડોક ડોક્ટરો એ માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝર નો ઉપયોગ કરવા અને એકબીજાથી યોગ્ય અંતર રાખવાની સલાહ આપી હતી. અને કોરોના દરમિયાન બે ગજની દૂરી અને માસ્ક છે અ માસ્ક એ ખુબ જ જરૂરી હતું એવા સંદેશ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.
હા એ તો તમે સાચી વાત કીધી.
હા અને ભારત સરકારે કોરોના ફેલાતો અટકાવવા માટે છે ને દેશવ્યાપી આમ લોકડાઉન જાહેર કર્યું હતું. શરૂઆતમાં લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી નોતી. માત્ર દૂધ, દવા અને અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રાખવામા આવી હતી. લોકડાઉન ના કારણે રસ્તાઓ સુમસાન થઈ ગયા. બજારો બંધ થઈ ગયા, શાળાઓ અને કોલેજમાં રજા જાહેર થઈ. અને લોકોના પોતાના ઘરો જ અ લોકો પોતાના ઘરોમાં જ રહેવા લાગ્યા. અને લોકડાઉનમાં ઘણા લોકો માટે છે ને મુશ્કેલીનો સમય થયો. પરંતુ તેની મુખ્ય હેતુ વાયરસના ફેલાવાને રોકવાનો હતો. જો લોકો ઘરની બહાર ઓછા નીકળે ને તો ચેપ ઓછો ફેલાય એટલે આ પગલાથી સંક્રમણ ગતિ ધીમી અ ધીમી થતી હતી.
હા એ તો સાચી વાત કીધી. અને ભારત પર પણ કોરોના ની ઘણી અસર જોવા મળી હતી કે ભારતમાં પણ લાખ લાખો લોકો સંક્રમિત થયા હતા, લોકડાઉન લાગ્યું તું. લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તું જેથી જે ચેપ છે એનો ફેલાવો ઓછો થાય. અને આ સમય દરમિયાન તમે કીધું એમ કે જાહેર પરિવહન બંધ થયું તું શાળા અને કોલેજો બંધ રહી હતી વેપાર અને ઉદ્યોગો પર ઘણી માઠી અસર પડી હતી. અને આરોગ્ય સેવા પર પણ ભારે દબાણ આવ્યું હતું અને સાથે સાથે આપણે કોરોના સામે લડવા માટે પણ ઘણા પગલા લીધા લેવામાં આવ્યા હતા. માસ્ક પહેરવા બીજા અન્ય કાર્ય કરવા હમમ.
હા અને કોરોનામાં હા હા હલો. હલો અને કોરોના મહામારીએ આપણને શીખવ્યું કે આરોગ્ય સૌથી આરોગ્ય એ સૌથી મોટું ધન છે. પૈસા મિલકત અને સુવિધાઓ એ મહત્વની છે. પરંતુ જો સારું સ્વસ્થ ય ન હોય ને તો જીવન જીવવું એ ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી દરેક વ્યક્તિ એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઈએ. આ મહામારી છે ને એ પરિવારનુ મહત્વ મહત્વ સમજાવીને ગઈ લોકડાઉન દરમિયાન લોકો લાંબા સમય સુધી પોતાના પરિવાર સાથે રહ્યા હતા. અને એકબીજાની અ કાળજી રાખવી સહકાર આપવો અને મુશ્કેલીમાં હિંમત ન હારવી. આ બધા જ જીવનના મહત્ત્વના પાઠ હતા.
હા એ તો તમે સાચું કીધું.
હા અને આ સમય દરમિયાન છે ને લોકોનું સ્વચ્છતાનું સાચું મહત્ત્વ સમજાયું વારંવાર સાબુથી હાથ ધોવા પછી ચહેરાને અડવાનું ટાળવું ખાંસી છીક આવે ત્યારે રૂમાલ રાખવો એટલે અ આ બધા આ બધા કાર્યો એ આપણી સારી આદતો આદતો બની જાય છે. અને આ કોરોના મહામારી એ આપણને હા હા
બોલો બોલો
હા કો આ કોરોના મહામારી એ દરમિયાન સૌથી મોટી જવાબદારી છે ને એ ડોક્ટર, નર્સો, આરોગ્ય કમ કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ સ્ટાફ પર આવી ગઈ હતી અને જ્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત હતા આ લોકો પોતાના જીવનની પરવા કર્યા વગર દિવસ-રાત દર્દીઓની સારવાર કર્યા કરતા હતા નઈ
હા એતો સાચું કીધું. અને એ સમયે રસીકરણનું મહત્વ પણ ઘણું બન્યું હતું કે રસીએ શરીરની આમ રોગ પ્રતિકારક શક્તિને વાયરસ સામે લડવા માટે તૈયાર કરી હતી. અને રસીકરણના કારણે ગંભીર બીમારીનું જોખમ ઘટ્યું હતું. મૃત્યુદરમાં ઘટાડો થયો હતો, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત આપડે ઓછી થઈ ગઈ હતી અને સમાજ ધીમે-ધીમે સામાન્ય જીવન તરફ પાછો ફર્યો હતો. અને કોરોનાની મહામારીથી આપણને ઘણા પાઠ પણ મળેલા હતા કે આપડે સ્વચ્છતા હાથ ધોવાની અને વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની ટેવ પાડવી જોઈએ. લોકોએ આમ સમજ્યું હતું કે પૈસા કરતા તો આરોગ્ય એ વધુ કિંમતી છે. સાથે-સાથે લોકોએ પરિવાર સાથે સમય પસાર કરવાનો સાચો અર્થ પણ સમજ્યો હતો. અને ઓનલાઈન શિક્ષણ, વર્કફ્રોમ હોમ અને ડિજિટલ સેવાઓનો વ્યાપ પન વધ્યો હતો. અને વૈજ્ઞાનિક સંશોધન અને રસીના વિકાસનું મહત્વ સમગ્ર વિશ્વએ અનુભવ્યું હતું.
હા એતો ઘની સાચી વાત કીધી તમે અને આ કોરોના મહામારીની માનસિક અસર પણ ઘણી મોટી પડી હતી લોકોના મનમાં લાંબા સમય સુધી ઘરમાં રહેવાના કારણે ઘણા લોકો એકલતા ચિંતા અને તણાવ અનુભવતા હતા અને કેટલાક લોકો પોતાના સ્વજનોને ગુમાવ ગુમાવાના દુઃખમાંથી પસાર થયા હતા. આવા સમયે પરિવારનો સાથ, મિત્રનો સહકાર અને સકારાત્મક વિચાર એ ખૂબ જ જરૂરી બને છે અને આ સમય દરમિયાન યોગ, ધ્યાન, કસરત અને સારો આહાર રાખવાનો મહત્વ પણ લોકો સમજી શક્યા છે. જેમ તમે કીધું એમ કે કોરોનાની અ લડાઈ સામે રસીકરણ એક મોટું હથિયાર બન્યું. ભારત ભારતના વૈજ્ઞાનિકોએ મહેનત કરીને કોરોના સામેની રસી તૈયાર કરી અને ત્યારબાદ દેશભરમાં મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવામાં આવ્યું અને કરોડો લોકોએ રસી લીધી જેના કારણે ગંભીર બીમારી અને મૃત્યુના જોખમમાંથી આપડે અ બહાર આવ્યા. ભારતે માત્ર પો પોતાના નાગરિકોને જ નહીં. પરંતુ ઘણા અન્ય દેશોને પણ કોરોના રસી ઉપલબ્ધ કરાવી આથી સમગ્ર વિશ્વમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને માનવતાની ભાવના એ અ એની ખૂબ જ પ્રશંસા થઈ હતી.
હા એતો તમે સાચી વાત કીધી. વાંધો ને સારું સારું ચલો. પછી વાત કરીશું આપડે. આ વિષય પર ચર્ચા કરીશું.
હા સારું-સારું મે તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો.
હા